હાલો હાલો.
હેલો.
હેલો હાલો. હલો.
હેલો.
હલો.
હેલો હા કેમ છો?
આવ્યો હવે જો.
હવે જ રાખ છે અવાજ.
હા બસ આવ આવ આવ્યો.
હા.
હા, બસ શું છે હલે?
બસ જય શ્રી કૃષ્ણ કેમ છો?
કેવા છે તબિયત? મજા આવેવા.
સારું છે અત્યારે આ વેધર ના લીધે થોડો પ્રોબ્લેમ થાય છે.
હ હ એના લીધે જ કોલ નથી થતો. હમ શું કરે બધા મજામાં તમારા પરિવારમાં?
બધા મજામાંજો
હમ, તમારા પરિવારમાં કેટલા સભ્યો છે?
અ મારા પરિવારમાં હું માર મિસ્ટર, અને મારી મારી બે બેબી.
સરસ, બધા બધાનું સ્વાસ્થ્ય સરસ ને. અમારા પરિવારમાં જો ને અમે છ જણ છ. મારા સાસુ સસરા. પછી હું મારા હસબન્ડ ને મારી બે છોકરી.
બરાબર હા તમારે નણન ને બધા નથી?
નાણંદ ને બધા છે પણ અહિયાં તો આપડે જે ઘરમાં રહીએ અમે તો છ જ જન છે હા નણંદ ને બધા છે એમાં એક સુરત છે ને એક અહી ગામ માં છે.
બરાબર.
હમ એક સરસ લાગે પણ.
સાચી વાત છે, મને પણ હો જોઈન્ટ ફેમિલી બહુ ગમે.
હા, જોકે આ બી જવું હોય તો કોઈ મુશ્કેલી ના આવે આપણને. પેલું એકલા હઈએ તો આપડા છોકરાને પણ હાચવે એમને બી લઈને જવા પડે આપડે તો.
બરાબર સાચી વાત છે, એ ન કેવત છે કે વડીલે ઘરનું તારું છે.
હા અને કશું ભી શીખવું હોય તો એમને કહી શકીએ આપડે કે આ વસ્તુ આમ છે કે તેમ વિશે કહી શકીએ કે મને આ શીખવાડો આ કરી દો, હમ.
એમાં એટલો ફરક પડે પણ કે એક બીજા ન સાચવી લે.
હા જો અમારે કોઈ વાર પરિવાર માં કશું બી કઈ કામ હોય, જો હમણાં જ દવાખાનું આય તો. કે મારા સસરાને એડમિટ કર્યા હતા, પેલું ટકા ઓછા થઈ ગયા હતા ને એવું હતું. તો જો એ ત્યાં હોય, તો પછી અહંયા ઘરે બીજો આપડા જેવા હઈએ તો આપડે રસોઈ બનાને મોકલી શકીએ, કે એમને કોઈ ના તો આપડે આપી શકીએ, આપવા માટે તો આપડે રિક્ષામાં કેવા જઈ શકીએ કે કોઈ આવતું હોય.
સાચી વાત છે.
એને
હા, અને આજે તમે ભેગા રહેેતા હોવ ને. તો આજે ચલો કે તમારે કઈક બહાર જવું છે કશ કામ માટે, તો તમે તમારા છોકરા ને એમની જોડે મૂકીને પણ વહર જઈ શકો છો.
હ આપડે બહાર તો કોઈની જોડે મૂકીને ના જઈ શકીએ એમના પર વિ વિશ્વા કરીને પ ો ઘરના ના આવે ને આપણને
હા સાચી વાત છે, આપડે પાડોશી સારા હોય પણ આપડે કેવુ કે આપણું ઘર નું હોય ને તો આપડે બે ફિકર બાર જે શકીએ
હ એ બા દાદા કેવાય કે ધ્યાન રાખી શકે વ્યાજ નુ વ્યાજ કેવાય આ તો
હ મૂડી કરતા આમે વ્યાજ વધારે વાલુ હોય
હા એટલે તો કેવાય કે પરિવાર હોય તો સરસ જીવન કેહેવાય
સાચી વાત છે, અત્યારે લો કો પરિવારનો આમ પરિવાર થી વિખુટા પડવા લા
હ બારના જ જોડે વધારે ફરવા જતા રે તમારે કશે ઘરમાં તો રહીએ છે, ને આપડે બહારના બાર પણ બહારના કામમાં નથી આવવાના ઘરના જ કામ આવવાના છે.
સાચી વાત છે.
હ એટલે તમે રજાના દિવસોમાં શું કરો પરિવાર સાથે
સાચી વાત છે, અત્યારે તો સડે આ આપડે આપડે જ નીકળી પડીએ ફ્રેન્ડોની જોડે હમ
અમે તો જોઓ રજા હોય ને રવિવારે તો બધા ઘરે હોય બધાને રવિવાર જ રજા હોય અમારે એટલે પછી રયવારે સવારે અમે કઈક નવું બનાવીએ કે ઢોસા નેવું અને રવિવા મોડા જ ઉઠે બધા એટલે મોડા ઉઠી એટલે કઈક નવી વેરાયટી બનાવીએ ઢોંસા બનાવીએ ઇડલી બનાવીએ છોકરા ને ભાવતું બનાવીએ અને બધા ભેગા બેસી ને જમીએ દરરોજ તે એકલા જમતા હોઈય પરિવાર સાથે તો બેવાનો ટાઈમ ના હોય જમવાનો
હેલો.
હાલો. હલો.
હેલો હા બોલો બોલો અવાજ પેલો વચ્ચે કેવું કે કપાઈ જાય
કપાય છે, હ એટલે અમે રવિવારે ઠો કંઈક નવું વેરાયટી બનાવી વાનગી માં કે ઢોસા બનાવી ઇડલી બનાવીએ કે છોકરાને જે ભાવતું હોય અને બનાય એ વસ્તુ ભાવતી એટલે પછી બધા જોડે ભે ગા જમવા બેસે દરરોજ ભેગા બેસાતું નથી રજા હોય ત્યારે જ બેસાય
હા જો જો જોબ વાળા વિચારા જોબ પર રેય તો રહ્યા કોણ હ ને રાત્રે આવે તો છોકરાઓ બિચારા અ જમીને સુઈ ગયા હોય
હ. અને પછી રયવાર હોય એટલે સાંજે મંદિરે લઈ જીએ કોય દિવસ બહારગામ જઈએ વળ તાલ જઈએ કે કોઈ એવા ઝૂમાં જઈએ એટલે બધા ફેમિલી સાથે જ જઈએ કે બધા જોડે એન્જોય થાય અને પરિવાર સાથે પ્રેમ ને બધી લાગણી વધે
હ અત્યારના જનરેશનને આ શીખવાડવું ખૂબ જરૂરી છે, પણ
હ અત્યાં તો ફ્રાયન અત્યારે બધ જરૂરી થઈ જાય છે.
હ અત્યારે તો કઉ છું ને કે અત્યારે ઘરના સદસ્ય કરતા ફ્રેન્ડોનું સર્કલ વધારે જોઈએ
હ એટલે જ એ લોકોને પરિવાર વિશે શીખવાડવું પડે કે જો સયુક્ત પય પરિવારમાં રહીએ તો બા દાદા કાકા કાકી મમ્મી પપ્પા બધાનો લાડ પ્યાર બધું મળે
સાચી વાત છે.
અને બધી વસ્તુ જો સૌથી સરળ હોય તો બા દાદા શીખવાડી શકે કે બધા જોડે કેવી રીતે વાત કર, અમારે એને સ્કૂલે જાય ને ત્યારે કે બા કે મંદિરમાં દર્શન કરીને જ મમ્મી પપ્પા બા દાદા ને પગે લાગીને જ. એટલે એકબીજા ને જોઈને શીખેએ અને કીધું હોય એટલે પછી કરીને બી જઈએ. એટલે એવું મોટા કે ને તો વધારે એ લોકોને ગમે, કે ના મને બા દાદા કીધું છે કે પગે લાગી ને જવાને અમારે ઉઠી ને પગે લાગી ને પછી મંદિરે મંદિરે ભી દર્શન કરી દે. પછી બધાને પગે લાગી ને પછી જાય.
બરાબર, એટલે આટલું ઘરમાં વડીલ હોય તો આટલું છોકરાને આપણું શીખ
હા એટલે સારા સંસ્કારો પડે અને આપડે કામ હાઈએ તો આવું થોડું ધ્યાન બી રાખે.
સાચી વાત છે, અને પેલાના ગયડાઓ પાસે તો બધી જૂની જૂની વાર્તાઓ પણ સાંભળવા મળે.
હા. એટલે તો છોકરાને શીખવાડે કે ના બેટા આમ ના થાય આપડા કરતા એમને અનુભવ વધારે હોય.
હાચી વાત છે.
હા. અને જો સ્કૂલે થી આવે તો એને એને આપડે બી કહીએ કે ચાલ સ્કૂલ ના કપડા જાત તેવી બદલે થોડી એ લોકોને જવાબદારી એ શીખવાડાય એ. કે ચાલ ભાઈ તું તારું આ કપડાં બદલે લે ત્યાં સુધી જમવાનું કરું તો જમવા ધીરજ ના રહે લો કાને તો આવે એટલે, ખાવું છે ખાવુ છે મમ્મી. ખાવશે પણ એલે પછી બા કે કે જો મમ્મી તો સવાર ની ઉઠી હોય. ખાવા બનાવે. વાસણ ધોવે નાની બેબી છે તો એને નવડાઈ ધોવડાઈને તૈયાર કરે પરી પાછું. એ આવે એટલે એની રોટલી ને હોય પણ એમાં બી ધીરજ ના રહે ને. એટલે એને બા કે કે જો મમ્મી આટું બધું કામ કરે ત્યાં સુધી તું કપડાં વારી દે. મધો એટલે ત્યાં સુધી એની રોટલી થઈ જાય એટલે કે કે સારું એટલે એવું બી સમજે કે ના. આપડે મારે થોડી ધીરજ રાખવી જોઈએ મમ્મી આટલું કામ કરે છે આપડા માટે.
આટલું વડીલ હોય તો છોકરાઓને સમજાય ને બેસાડે, કે ના ચાલ તો થોડી એકવાર બેટા બેસ મમ્મી કરી લે છે ને તને આપે છે.
હ અને બધા જોડે બેસીને જમવાનું કે બગાડાય નહી. વસ્તુ બગાડે એવું પછી છોકરા શીખે આપડે આપડે એ બગાડવાનું નહી જો. એટલે બધા જોડે જોડે બેસે ને એટલે એવું જ શીખે. કે જેટલું ખાવું હોય એટલું જ લેવાનું. ખોટું બગાડવાનું નહી જયારે બીજા છોકરા હોય છે, એ લોકાને એ લોકોને જયારે ખાવાનું બી નથી મળતું આપડે જોઈએ છીએ જે બ નોના છો છોકરા છે, આપડે એવું બી એને શીખવાડીએ કે ભાઈ તારે જેટલું જમવું હોય એટલું જ લેવાનું. ફરી લેવું હોય તો બીજું લેવાય આપડાથી.
સાચી વાત સાચી વાત અત્યારથી જ જો છોકરાઓને આપડે શીખવાડીશું ને. કે અન્ન નો બગાડ નહીં કરવાનો, તો છોકરાને મોટું થાય ને એમ મગજમાં એ થતું થાય કે ના, આપડે જોઈએ એટલું થાળી માં લેવાનું વધ ધારાનું નહી
હ, એટલે સંયુક્ત પરિવારમાં રહીએ ને તો બહું સારું. અચાનક ક્યા જવાનું થાય આજે જ મારે મારી બેબી ને રસી મુકવા જવાને હતું નાનીને જો. એને નવ મહિના ની નવ મહિના પૂરા થયા ને તો એની આજે રસી મુકવાની હતી હું સવારની અગિયાર વાગ્યાની ગઈ હતી તો ઠેક સડાબાર પોણા એકે આવી અને મારી છોકરી આ જે સાડા બારે.
એટલે ઘરમાં વડીલ હો હા હેલો હેલો ઘરમાં જો આવું કોઈ સાચ જોવા વાળું હોય તો આપડે આપડું છોકરું મૂકીને જઈ એકલા રહેતા હોય શું મૂકીને જઈએ આપડે.
હા, બધા હોય તો ચાલી શકે કે સડા બાર થયા તો મારે ઘેર વાત થઈ ગય કે ભઈ પેલી આવશે તો તમે લઈ લેજો બીજું તો કોને કહેવાય. કે તમે લઈ લેજો.
મેં કહું છું કે ઘરના જે ને પહેલા ના ઘયડાઓ એવું કેહેતા તા કે વડીલ એ ઘરનું તાળું કેહેવાય એમ કે તમે વડીલ હોયને તો બે ફિક ઘર ઘર મૂકીને જઈ શકો.
એ હા. એમ જો બધા જોડે એક દિવસ કોઈ પિક્ચર જોવા જઈએ કોઈ દિવસ બાર હોટલમાં જમવા જઈએ તો એકબીજા પપ્રતિ લાગણી પ્રેમ બધું હી બોહતે. અને જો જમવા બીજું કોઈ આપડે એકલા જઈએ બે જણ તો છોકરાને હાચવે કે પછી જમવા બેસીએ. પેલા બચ બધા ફેમિલી સાથે ગયા હોય તો આપડે છોકરા બી સચવાઈ જાય જમવા માંય થોડો ફેર પડે બધી રીતે.
સાચી વાત એ જોડે જઈએ ને એની મજા જ જુદી છે.
હા અને જો બાર ફરવા જઈએ બધી ફોટો ક્લિક ક્લિક કરી એ બધી યાદો રે આપણને જયારે મોટા થાય છોકરા તો લોકોને બતાવીએ આપડણે જો તમે નાના હતા તો આપડે આવી રીતે બહાર જતા હતા. તમે કેવા હતા એટલે પછી એ લોકો બી આગળ એવું શીખી હ શકે કે જો આપડે આપડા મમ્મી લોકો બધા આવી રીતે જતા તા એ લોકા બી એવું શીખે.
સાચી વાત અત્યારે આ બધું તમે જોજો બહાર ઓછું થઈ ગયું છે. જોવા જ નથી મળતું અત્યાર તો મેરેજ થયા ફાવતું નથી જુદા રહી જાવ.
એ હા.
પછી જ્યારે એમને છોકરા થૈયા થાય ને ત્યારે એમને વડીલો ની યાદ આવે.
બઉુ યાદ આવે હા કેસે કે મારે બધા હોત તો સારું પડત.
સાચી વાત એજ ને અને વડીલ હોય તો બધું બહુ સચવાઈ જાય છે ઘરમાં એ તો આપડે જોઈએ છીએ આપડા ઘરમાં.
હા અને ઘર ખુલ્લું રે કે કોઈ આવશે કે આપડે બહુ એ ચિંતા બી ના રેહ ને.
હ સાચી વાત.
હા, હમ્મ. બોલો સારું ચલો વાત કરીને મજા આવી પછી બેબી રડે છે પછી વાત કરીશું.
સારું સારું ચલો. જય શ્રી કૃષ્ણ.